હલો.
કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
ઘણા વખતથી મુલાકાત નથી થઈ ફોન પર વાત નઈ થઈ તો મે કીધું ચાલો આજે હમણાં ટાઈમ છે તો પુછીએ ટાઈમ છે. તો બેનને વાત કરી લઈએ મળવાનું તો શક્ય નથી થતું આપણા બધા બીઝી શેડ્યુલમાં. ફોન તો કરી શકીએ છે એકબીજાને એટલે મેં કીધું ચાલો ફોન કરીએ. કેમ ચાલે છે સ્કૂલ, કોલેજ બધું ચાલુ થઈ ગયું હશે.
બધું બરાબર ચાલે છે?
હા. મારે તમને એજ પૂછવું હતું હવે સ્કૂલ, કોલેજ ચાલુ થઈ ગઈ છે ને આપણી તો હવે ચાર, બે-ત્રણ મહિના વેકેશન તો પૂરું થઈ ગયું છોકરાઓનું હવે એ લોકોનું બરાબર અભ્યાસ અને આ તે બધું ચાલુ થઈ ગયું છે તો પણ અમુક અમુક કઈ વિષય એવા હોય છે કે આપણે રોજના ભાષણ આપમાં આપ પરતા નથી જેવું કે હવે ઇંગ્લિશ છે. તો ઈંગ્લિશ ભાષા આપણે સુધારવા માટે ક્યા તો આપણી વ્યવસ્થિત આપણે બોલી શકીએ. કે પબ્લિકમાં એ સુધારવા માટે છોકરાઓ માટે શું આપણે કરી શકીએ ઉપાય કાઈક. તમે શું કરો છો તમારા છોકરાઓને માટે?
એટલે મેં તો કેવું મારા છોકરાને આમ આ અમારો છોકરો એવો છે કે એને છે ને આમ કંઈ ફોર્સ ફૂલી કહીએ ને કે તારે આ કરવાનું જ છે. તો એને કંટાળાજનક લાગે એમ ભારરૂપ લાગે ને તો એ ના કરે. એટલે હું કેવું કરું કે એકદમ આમ મેં જયારે ચાલુ કર્યું ને મેં લગભગ વર્ષ થઈ ગયું એને સાથે ચાલુ કર્યું અંગ્રેજીમાં વાત કરવાનું. તો મેં જયારે ચાલુ કર્યું ને ત્યારે મેં એને છે ને કંઈ ફોર્સ નહોતો કર્યો. ખાલી પેલા મેં બોલવાનું ચાલુ કર્યું એટલે ધીમે ધીમે છે ને એ પણ ઇંગ્લિશમાં આન્સર આપતા આપ આપન શરૂ કર્યું એના એટલે એમ કરતા કરતા ધીમે ધીમે કોમ્યુનિકેશન ચાલુ થયું. અ તમે ક્યારે આવી ટ્રાય કરી છે તમારા અ બાળકો સાથે ઇંગ્લિશમાં વાત કરો છો.
અમ અમે અમે શું કર્યું છે ને નાનપણથી અમે એક કે એક અઠવાડિયામાં એક દિવસ એવો રાખ્યો છે અ કે આપડે એક આખો દિવસ અંગ્રેજીમાં વાત કરવાની છે અંગ્રેજી એટલે પછી પ્યોર અંગ્રેજી એમાં વચ્ચે બી જી ભાષા મિક્સ નથી કરવાની એટલે અમુક શબ્દ ગુજરાતીનાં, અમુક હિન્દીના, અમુક મરાઠી હ એવું બધું નહી કરવાનું. પ્યોર ઇંગ્લિશ માં જ વાત કરવાની જો નહી આવડે તો આપડણે એકબીજાને પૂછી શકીએ છીએ. અ મિસ્ટેક કરી શકીએ છે પણ એનાથી ઘણો બધો ફરક પડ્યો છે. અને ડિક્શનરી પણ હું લાવી છું એક નાની અમથી ડિક્શનરી છે અમારા ઘરે. તો મેં છોકરાઓને વાંચવાની પણ ટેવ પાડી છે કે શબ્દ અમુક શબ્દ આપણે બોલીએ છેએ પણ એનો મિનિંગ નથી ખબર પડતી તો તરત તમે ઈંગ્લિશ માં જોઈ લો કે એને શું કહેવાય છે એનો મિનિંગ શું છે. અને ન્યૂઝ પેપર વાંચી શકીએ છીએ ક્યાં તો આપણેે. નાના છોકરાઓ માટે. એમના એજ પ્રમાણે જેવી જેટલી જેટલી ઉમર છે એટલે એટલે પ્રમાણે કોને માટે નાની સ્ટોરી બુક્સ હોય છે તો એવી સ્ટોરી બુક્સ આપણે રાતના સુતી વખતે કા તો દિવસમાં એક વખત ચાલો સ્કૂલ માંથી આવ્યા તો જરા ટાઈમ છે કા તો સાંજે જરાક ટાઈમ છે ફ્રી ટાઈમ છે અડધો એક કલાક તો જરાક વાંચીએે સાથે બેસીને એમ એટલે એવી રીતે પછી છોકરાઓને જરા ઈન્ટરેસ્ટ પડે કે ચાલો પપ્પા મમ્મી કરે છે એટલે આપડે પણ આવું બધું કરીએ એટલે કોઈ પણ ભાષા શીખવી હોય તો અમે આવું આ આવી રીતે વધારે આ સિસ્ટમ કરીએ તો પછી એ લોકોને કંટાળો નહીં આવે. અને સહેલું લાગે. અને જે બધા આપણી પાસે હમણાં ટેકનોલોજી ના કારણે બધા ઓપ્શન. ઓપ્શન ઓનલાઈન પણ ઘણી બધી વસ્તુ છે. વિડીયો છે નાના નાના છોકરાઓને માટે પોએટ્રી છે કવિતા છે. એ પ્રમાણે આપડે કરીએ. તો એ લોકોને શીખવાનો કંટાળો નહી આવે અને બહુ બોરિંગ નહી લાગે બધું કે ચાલો ચો ચોપડી માંથી જોઈને વાંચીને કરવાનું છે આમ તેમ એવું નથી પ્રેક્ટિકલ વધારે છે. એટલે એમ આ કેમકે મારી છોકરીઓને ત્રણ ચાર ભાષા આવડે છે. તો અમે બધી ભાષા માટે આવી રીતે જ એક એક વાર એક એક ભાષાને માટે છે. તો એ ભાષા આપણે શુદ્ધ કેટલી કેટલી શુદ્ધ આપણે બોલી શકીએ એનો પ્રયત્ન અમે કરીએ. અને ફાયદો શું છે એનો કે એ લોકોની સાથે મારી પણ બધી ભાષાઓ જેટલી મને આવડે છે તે મારી શુદ્ધ થતી. જાય છે કેમ કે. પછી એમાં વચ્ચે જ ગુજરાતી બોલતા હોય તો પછી વચ્ચે જ મરાઠી ના બે શબ્દ આવી જાય. પ ચાર હિન્દી ના આવી જાય પછી ઈંગ્લિશ આવી જાય. એવું જરા ઓછું થાય છે હવે મારી સાથે થતું નથી એવું બિલકુલ નથી પણ પહેલા કરતા ઘણી ઓછી છે એટલે એક એક ભાષા આપડી શુદ્ધ થતી જાય. અને શુદ્ધ ભાષા બોલવી અને વ્યવસ્થિત વ્યાકરણ ની સાથે બોલવી એ બહુ જરૂરી છે આપણને હવે આપણે શહેરમાં રહેતા હોઈએ તો આપડે બધી ભાષા મિક્સ કરીને એક સાથે બોલીએ પણ એ કોઈ પણ ભાષા વાપરવાનું વ્યવસ્થિત પદ્ધત નથી એટલે મેં તો આવી રીતે બધું કર્યું હતું તો મને ઘણો એનો ફાયદો થયો છે. તો હું તો બધાને એજ સજેશન કરું કે નાનપણથી એમને નાની નાની વસ્તુ નાની નાની લાઈનસ વાંચતા શીખવાડો. તમે પણ સાથે બેસી ને વાંચો આપડે કરીયએ ને એટલું આપણા છોકરો અનુકરણ કરે. એટલે એ લોકોને પછી ધીમે ધીમે એ લોકોને આદત પણ પડી જાય. આપડે આ ચાર શબ્દ પણ આપણા શબ્દ સંગ્રહ માં વધે આપણને ભાષાનું જ્ઞાન પણ થાય અને ચોખ્ખી ભાષા આપણે બોલતા શીખીએ લખતા શીખીએ. એ બહુ મહત્વનું છે હમણાં એટલે ને અંગ્રેજી ના બાબત તો છે કેમ કે હવે કશે પણ તમે દુનિયામાં જાઓ તમારે અંગ્રેજી આવડવું તો જરૂરી છે હવે એટલે બાકી બધે પણ સ્કૂલ કોલેજ આજુબાજુમાં ઓફિસ માં બધે અંગ્રેજી ભાષા આવડવી એ કમ્પલસરી છે નવો વિકલ્પ નથી આપણી પાસે એટલે પહેલા થી નાનપણથી જો આપણેે નાની નાની વસ્તુ આવી રીતે બધી કરીએે તો એનો ઘણો ફાયદો થાય છે એવો મને પોતાની જાતને અનુભવ છે એટલે હા
જે અનુભવ છે ને એ મારી સાથે પણ એવું જ થયું હતું મારો નાનો જે દીકરો છે ને એને કાર્ટૂન્સ ડ્રો કરવા બહુ જ ગમે છે એટલે એ જયારે દોરતો હોય ને તો અમે એને એવું શીખવાડ્યું કે તું કોમિક બના એમ એટલે પેલા મેં છે ને એની સાથે બેસીને એને જયારે ઇંગ્લિશ નહોતું આવડતું વાંચતા સરખા એ નાના નાના સ્પેલિંગ ને એવું આવડે પણ થોડા હાર્ડ આવી જાય સ્પેલિંગ તો એને ના આવડે તો એ અઘરા વર્ડ શીખવા માટે છે ને હું એની સાથે બેસતી અને કોમી ગમે બ બ સાથે વાંચતા રાત્રે સુવા ટાઈમે બેટ ટાઈમ સ્ટોરીના બદલે ઇંગ્લિશ બુક વાંચવાનું ચાલુ કર્યું એટલે આપણે એને એવું કહીએને કે તું વાંચ તો એ એકલા ના વાંચે અને અમુક એને સમજાઈ પણ અમુક શબ્દ તો એને કંટાળો આવે એટલે અમે બંને સાથે વાંચવાનું ચાલુ કર્યું એને જે જેટલું વાંચતા હોડે એટલું વાંચે અને જ્યાં અટ કે એને પ્રોનાઉન્સ ના આવડે તો એનો ઉચ્ચાર કરતા પછી હું એને શીખવાડું અને એમ કરતાં કરતાં ધીમે ધીમે કોમિક વાંચતો થયો અને એને ડ્રોઈંગ તો પહેલેથી બહુ જ ગમતું હતું એટલે પછી મેં એને એવો આઈડિયા આપ્યો કે તું કોમિક બનાવ તારી જાતે તો એ હવે કોમિક બનાવે ત્યારે એની નીચે ઇંગ્લિશના ફ્રાન્સિસ ઇંગ્લિશના સેન્ટેન્સ એ બધું લખ તો થયો અને જયારે પણ એને એન્કરેજમેન્ટ મળે ને કે ના તારી જાતે બનાવ્યું છે એકદમ ક્રિએટિવ બનાવ્યું છે તો એને એમ ખુશી થવા માંડી અંદરથી કે ના હવે તો મને આવડે છે એમ અંગ્રેજી તો હું હવે અંગ્રેજીમાં બધું લખીશ તો ધીમે ધીમે પછી એને પોતાની ડાયરી બનાવવાની ચાલુ કર્યું અને એ ડાયરીમાં છે ને પોતે સ્કૂલે થી આવે ને ત્યારે હું એને કહું કે તને જે લખું એ લખ કે તારોજનો દિવસ કેવો રહ્યો તે શું કર્યું સ્કૂલમાં તો આવીને બધું લખે કે બ્રેકમાં એના ફ્રેન્ડ્સ જોડે શું મસ્તી કરી અ કોની સાથે શું નાસ્તો એને શેર કરીને ખાધો એને કોનું ભાવિ્યું વધારે આવું બધું પી લખે ભણવામાં એને કયો સબ્જેક્ટ વધારે મજા આવી એવું પણ લખેએ કયા ટીચર એના ફેવરેટ છે આવું બધું લખેએ તો ધીમે ધીમે એક કરતા કરતાં છે એનું રાઈટિંગ પણ મ્પ્રુવ થયું પેલા ખા રીડિંગમાં મ્પ્રુવ થયું પછી રાઈટિંગ પણ ઇમ્પ્રુવ થયું અને પછી હું એને છે ને કઈ પણ વસ્તુ પૂછું ને તો હું એને મનગમતો વિસય લો કે હું એને એવું પૂછું કે તારું ફેવરિટ ટોય કયું છે તારા આટલા ટોઈસ છે એમાંથી એમાંથી તું એ એ ટોય વિ બોલ કે તને શું કામ ગમે છે એનો કલર કેવો છે કે એને ડિસ્ક્રાઈબ કર તો આવી રીતે ધીમે ધીમે છે ને એ એને મનગમતી વસ્તુઓ લઈએ ને તો એને વધારે ઇન્ટરેસ્ટ પડતો હતો અને જે મારી મોટી દીકરી છે ને એને તો પહેલેથી મતલબ મૂવી જોવા બહુ જ ગમે એટલે એ વધારે થોડું ટેકનોલોજી ઉપર મોટા થઈ ગયા છોકરાઓ એટલે ટેકનોલોજી ઉપર વધારે ડિપેન્ડ રહે એટલે એ એપ માંથી શીખે કે અમુક એવી એપ હોય છે કે જે લેંગ્વેજ શીખવાડે કે ગુજરાતીની સાથે ઇંગ્લિશ આવતું હોય એનું ટ્રાન્સલેશન કરીને તો એવી એ માંથી એ શીખે અને નહી તો ઈઇંગ્લિશ મુવી જો હોવે તો એમ કરતાં કરતા ધીમે ધીમે એનું કોમ્યુનિકેશન સ્કિલ પણ બહુ ઇ થયું અને એને કારણે છે ને એ જયારે પણ જાય ને સ્કૂલે ત્યારે જય્યારે કોમ્યુનિકેશન કરે ને એ ફ્રેન્ડ જોડેને ટીચર જોડે તો બીજા બધા પણ એન્કરેજ થાય કે ના ના આનું સરસ છે તો મને કેમ ના આવડે હું પણ એના જેવડી એના એમાં એટલે પછી એ પણ પૂછી કે કઈ રીતે ઇમપ્રુ તો ધીમે ધીમે એના ફ્રેન્્ને બધાને બી એને એન્કરેજ કર્યા અને આજે મતલબ એ લોકો બધા સ્કૂલમાં આવી રીતે ઇંગ્લિશમાં જ કોમ્યુનિકેટ કરે નહીં તો પેલા કેવું હતું કે બ્રેક માં છે ને એ લોકો ગુજરાતી માં હિન્દી માં એવી જ રીતે વાત કરતા પણ હવે એ લોકો ખરેખર ખુબ સરસ કોમ્યુનિકેશન કરે છે એટલે મારું મતલબ એવું છે કે આજની ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ તમે કરી શકો અથવા નાના બાળકો હોય તો ક્રિએટિવ વે માં પણ તમે એને શીખવાડી શકો. તમને આો કોઈ બીજો આઈડિયા ખરો?
હા ના હું એજ તમને કતી હતી કે આપડે આપડે જયારે નાના હતા ત્યારે આપણને ટેકનોલોજી વિશે આટલી બધી આટલી બધી આગળ પડતી ટેકનોલોજી નહી હતી. જ નહી આપણી પાસે આપણી પાસે ચાર બુક હતા ક તો કોઈ ટીચર શીખવા વાળા હતા કા તો ઘરે જે આપણે શીખતા હતા. એટલું જ હતું પણ હમણાં હ જેટલી આપણે પ્રગતિ કરી છે બધા જ વિષયમાં તો એમાં ટેકનોલોજી ના બધો આપણને જે પાસે આટલી જેટલી બધી વિકલ્પો અવેલેબલ છે એ બધો આપણે યુઝ એનો સારો વાપર કરીને આપણને જે શીખવું હોય તે આપણે વ્યવસ્થિત અને વ્યવસ્થિત કરેક્ટ શીખી શકીએ કે એમાં તમે કીધું એમ એવા બઉુ બધા ઘણા એપ છે કે આપડે એના પરથી અમુક લેંગ્વેજ ઈંગ્લિશ છે બાકી બધી પણ દુનિયાની અનેક ભાષાઓ છે જે આપડણે એ બેસ શીખી શકીએ છીએ. તો એ બધું કરીને આપડે સાયન્સ નો જો પ્રગતિ નો ફાયદો કરવો હોય તો આવી રીતે આપડણે કરી શકીએ છીએ. અને છોકરાઓ પણ અનુકરણપિય હોય છે આપણે તમે કીધું એ બરાબર છે કે તમે કરો અને છોડી દીધું એમ પછી એ લોકો નથી કરતા પણ આપડે પણ એજ કરીએ તો એ લોકો જોઈ અને એ લોકોને પણ પછી એ લોકોની સાથે બેસીને આપડે જો કર હોય તો એ લોકોને વધારે એન્કરેજમેન્ટ મળે અને કઈ પણ વસ્તુ શીખવી હોય તો એમાં આપડણે ઓપન માઈન્ડ રાખવું જરૂરી છે કે આપડું મન ખુલ્લું રાખવું જરૂરી છે કે બાબ આપડે રોંગ થવાના છે એમાં મિસ્ટેક થઈ શકે છે એટલે પણ એવી રીતે કરતા કરતા જ આપડણે આગળ શીખીએ છીએ ને એ લોકોની સાથે સાથે આપડી પણ સમૃદ્ધિ થાય છે આપણને પણ બહુ બધી નવી નવી વસ્તુઓ શીખવા મળે છે. જે આપડણે નાના હતા ત્યારે આપણને નહ ખબર હતી. તો દુહેરી ફાયદો છે બધાનો એટલે પછી આવી રીતે બધ બધા પછી એકબીજા નો એક્સપિરિયન્સ શેર કરે એટલે તમે કીધું એમ આપડે આઈડિયા નવી મને કઈ આઈડિયા છે હવે અમે કશે ફરવા જોઈએ આપડણે એન્યુઅલી ફરવા જતા હોય છે વરસમાં એક વખત ક્યાં તો છ મહિને એક વખત આપડે જ તા હોઈ છે. તો પછી આપણે આવીને એક એક ડાયરી અમે બનાવી છે અમારા છોકરીઓની તો પછી એ લોકો આવીને એ લોકો લોકો ના અનુભવ બધા લખે છે એટલે એક તો તમે પોતાને પોતાને શું લાગ્યું એ પણ લખી શકો છો વ્યવસ્થિત અને તમારી ભાષા પણ સુધરે છે એટલે તમારું બે ત્રણ ફાયદા થઈ જાય છે એક જ વસ્તુમાં. એટલે આવા બધા નવ નવા જે બધા આપડે પોતાને એક તો જે સૂજે છે કરવાનું નહીિ તો પછી આપડે જેવી રીતે ડિસ્કસ કરીએ છી એ પ્રમાણે બધાની સાથે વાતચીત કરીને નવ નવી આઈડિયા લઈને આ બધા આપડે જે કઈ નાના મોટા પ્રોબ્લેમ તો નહી કવાય પણ જે બધા છે એ બધું આપણેે આના પર બધું કામ કરી શકીએ છીએ. એટલે હમણાં મે તમે પણ મને બહુ બધી આઈડિયા આપી અને મારી પાસે પણ તમને બહુ આઈડિયા મળી હશે એવું અપેક્ષા રાખું છું. તો બધી આ જે ઈંગ્લિશ ના ભારામાં છે એ એવી જ રીતે આપણે બાકી બધી પણ ભાષાઓને માટે કા તો કંઈ પણ ગણિત છે સાયન્સ છે, નવો વિષય કઈ પણ નવો વિષય છે, એને માટે આપણે આ બધી જાત જાતને એક્સપેરમેન્ટ કરીને બધું આપડણે પણ શીખી શકીએ છીએ અને છોકરાઓને પણ એક કંટઓ નહીં આવે એ પ્રમાણે આપણે શીખવાડી શકીએ છએ એટલે દુહેરી ફાયદો છે. તો એ ફાયદો કરી લેવો અને નવ નવી વસ્તુ રોજ સીખવી રેતી જ્યાં સુધી આપડે છે ત્યાં સુધી ઉંમર નો તફાવત એમાં નથી. આપડણે જે જ્યાં સુધી છે ત્યાં સુધી જેલું શીખાય. એ બધું આપડણે શીખવું અને આપડણે શીખીએ એટલે છોકરાઓ પણ ઓટોમેટિકલી શીખી જાય છે બધું એટલે એ કરવું છેલ્લે સુધી કાર્યરત રહેવું જરૂરી છે, એને માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ તો એ જલું ખુલ્લે હાથેથી કરવો જરૂરી છે એવું મને લાગે છે.
સાચી વાત છે, તમારી મને પણ તમારી પાસેથી ઘણો આઈડિયા મળ્યો જે આ તમે ફરવા જાય ત્યારે ડાયરી લખવાનું, કહ્યું એ પણ હું મારા બાળકોને શેર કરીશ અને જરૂર થી અમે પણ એ પ્રયોગ કરીશું એના લીધે શું લાઈફ ટાઈમ એક યાદી પણ ર તમે જે ફરવા તો એ ડાયરીમાં તમે સાચવીને રાખો એક ફોટો તો યાદી હોય જ પણ એ જસ્ટ એક મોમેન્ટની પિક્ચર હોય. અને આમાં તમે બધું ડિસ્ક્રિપ્શન લખી શકો તો હું જરૂરથી નોર્મલ કરવાની ટ્રાય કરીશ
હાા હા સેમ ટ ચાલો આવજ જો બાકી મળશું આપડણે ત્યારે પાછળ આગળજુર કરશું ડિસ્કશન આપ આપ મળશું ત્યારે હા, ચાલ